કેમ છો?
હું મસ્ત મજામાં છું તમે કેમ છો?
હું પણ એકદમ મસ્ત મજામાં છું. શું ચાલી રહ્યું છે?
બસ કઈ નહીં આજે એમ જ હું વિચારતી હતી કે સોશિયલ મીડિયા ના લીધે. આપણું જીવન કેટલું સહેલું અને કેહેવાય ને કે અ ઇ ય્ સારું બની ગયું છે. પણ ઘણીક વાર મને એવું લાગે છે કે સોશિયલ મીડિયાના ઘણા અઅ એટલે કેવાય ને કે બહુ વધારે પ્રમાણમાં આપણે જ્યારે જોવા જઈએ તો સોશિયલ મીડિયા સારું પણ છે. અનેન ક્યાંક ને ક્યાંક આ માણસ ની એક નબળી કડી પણ છે. તો મને એવું લાગે છે! કે આજના સમયમાં કદાચ જ કોઈ એવો વ્યક્તિ હશે જે સોશિયલ મીડિયા વાપર વાપરતો ન હોય એટલે હ હવે તો એવું થઈ ગયું છે કે સવારે આંખ ખોલતા જ મોબાઈલ હાથમાં આવે છે અને રાત્રે સૂતા પહેલા છેલ્લી નજર પણ સ્ક્રીન પર જ હોય છે. અને કહેવાય ને કે સોશિયલ મીડિયાના એટલે સોશિયલ મીડિયા ના લીધે દુનિયા નજીક આવી ગઈ છે. પરંતુ મને ઘણીક વાર એવો પ્રશ્ન પણ ઉભો થાય, છે કે શું આપણે ખરેખર લોકો સાથે જોડાયા છીએ કે માત્ર સ્ક્રીન સાથે! એટલે ઘણા અભ્યાસો અને કેવાય કે ચર્ચાઓમાં પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. કે સતત સ્ક્રોલિંગ ધ્યાન એટલે કેહેવાય ને કે સંબંધો, અને માનસિક એકાગ્રતા પણ અસર ક રી શકે છે. આજે ઘણીક વાર તમે જુઓ ને એટલે કે ઘરમાં ચાર લોકો બેઠા હોય, પણ દરેકના. હાથમાં પોતાનો મોબાઈલ હોય વાતચીત ઓછી અને, સ્ક્રોલિંગ વધારે એટલે હું એવું નથી કેહેવા માંગતી કે સોશિયલ મીડિયા ખરાબ છે પણ મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા ના લીધે આપણે ઘણીક વસ્તુઓ શીખી શકીએ શકીએ છીએ વ્યવસાય વધારી શકીએ છીએ મિત્રો સાથે જોડાઈ શકીએ છીએ સમાજ અને કેહેવાય ને સમાજ માટે અવાજ ઉઠાવી શકીએ છીએ અને પોતાની પ્રતિભા દુનિયા સુધી પહોંચાડી શકીએ છીએ પરંતુ ઘણીક વાર અ વસ્તુઓ ન કહેવાય ને કે નુકસાન પણ હોય છે અને અ એટલી વસ્તુઓનો ઉપયોગ પણ સારી રીતે કરવામાં આવે છે તમને શું લાગે છે એ વિષય ઉપર
હા એ તો તમે એકદમ સાચો કીધો કે સોશિયલ મીડિયા ના દ્વારે આપણે ઘણા જોડાયેલા પણ છે અને કેહેવાય ને કે ઘણી બધી નવી નવી વસ્તુઓ પણ આપણને ખબર પડે છે જેમ કે ઘર બેઠા કેટલું સહેલું થઈ ગયું છે હવે બધી વસ્તુ મગાવ કે બધી વસ્તુની જાણ કરવી પેલા મતલબ ઘરે બેઠા આપણે બધું ખબર પડવા મળડી છે પેલા તો આપડણે બહાર નીકળતા ત્યારે આપણે કોઈ વસ્તુ ન આપણે ખબર પડતી તો સોશિયલ મીડિયાના કારણે હવે કેવું છે કે આપણે ઘણા જે ધોરના આપણા જે સગા સંબંધીઓ છે છે મિત્રો છે એમના સાથે આપણે વાત કરી શકીએ એમના સાથે આપણે જોડાયેલા રહે કેહેવાય ને કે બીજા દેશમાં પણ હોય અગર વ્યક્તિ તો પણ આપણે એમના સાથે જોડાયેલા રે એ ક્યાં છીએ શું કરે છે આપણે એના સાથે કોન્ટેક્ટમાં રહે તો એટલે મને સોશિયલ મીડિયા આમ લાગે તો ઘણું ગમે છે કે આજે કહેવાયને નવો આવિષ્કાર થયો છે ઘણો મને લાગે સારો થયો છે કે લોકો મતલબ વ્યક્તિઓ આનાથી સાચી જોડાયેલા છે ને ઘણી બધી નવી વસ્તુઓ પર ખબર પડે છે પેલા કેવું હતું કે જે લોકો કેહેવાય ને જે શહેરોમાં રહેતા એ લોકોને જ બધી નવી વસ્તુઓ ખબર પડતી કે નવી કહેવાય ને કે નોકરી ન કયો ઓકે કોઈ પણ વસ્તુ એ એ લોકોને જ વધારે કહેવાય ને કે એ લોકો પાસે અ હતું અ ઉપયોગ કરવા માટે થઈને સાધન પણ હવે તો સોશિયલ મીડિયાના કારણે જે ગામમાં પણ હોય છે વ્યક્તિ એ પણ આ વસ્તુનો કેવાય ને કે ઉપયોગ કરી શકે કે છે તો એટલે મને સોશિયલ મીડિયા સાચ ઘણું સારું લાગે હા એટલું છે કે બસ આના અ થોડા દુરુપયોગ પણ છે મને એવું લાગે કે સુકામે કે વ્યક્તિ હવે કેવો છે કે બીજા વ્યક્તિ સાથે જ વાત નથી કરી તમે ઘરમાં બધા છોક છોકરાઓ છે તો એમને કેવી ક એને આદત લાગી ગઈ છે તો એકબીજા સાથે વાત ન કરે મોબાઈલમાં જ રહી પોતાના આખો દિવસ સોશિયલ મીડિયા જોવાનો એ પણ મને લાગે ગલત છે જો બધી વસ્તુના કહેવાય ને કે બે ભાગ હોય જ એક સારો ને એક ખરાબ તો કેવાય ને આપણેે એક સમતોલ કેવાય ને એક બેલેન્સ બનાવીને આપણે ચાલવું જોઈએ તો જ આપણે આ વસ્તુનો સારો ફાયદો ઉપાડી શકીએ અને ઘણી વાર મને એવું લાગે કે છોકરાઓ પણ છે એ પણ ઘણા લોકો તો સારો ઉપયોગ પણ કરે ને ઘણા લોકો છે ને ગલત રસ્તા ઉપર પણ વહી જતા હોય કેમ કે એ લોકોને એટલી સમજણ નથી પડતી તો થોડું મા બાપ ને પણ થોડું કેહેવાય ને અલર્ટ રહેવા પડે અને ધ્યાન રાખવું પડે છોકરા ઉપર તો એ પણ એક વસ્તુ વધી ગઈ છે સોશિયલ મીડિયાના કારણે પણ એટલું છે કે હા સોશિયલ મીડિયા એ ફાયદો તો ઘણો કરાવ્યો છે નવી નવી નોકરીઓ પણ લાવી છે અને કેવાય ને કે લોકોનો એકબીજા સાથે જોડાવાનું કામ કર્યું છે તો એટલે મને તો સોશિયલ મીડિયા સાચું કહું તો બહુ જ ગમે તો તમને શું લાગે
નહી ખરેખર તમારી વાત તો બહુ સાચી છે મને પણ સોશિયલ મીડિયાના જેટલા- - પણ સારા પ્રભાવો છે એ ગમે છે પણ ઘણીક વાર મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા- - આપણને અ જોડે છે. પણ અ પરંતુ ઘણીક વખત- - પોતાના મનથી પણ દૂર લઈ જાય છે. એ કહેવત છે ને કે દૂરના ઢોલ સુહાવણા- - એટલે બીજાનું જીવન હંમેશા સુંદર લાગે છે. એટલે આપણે કોઈક નો પ્રવાસ જોયો કોઈકની સફળતા જોઈ કોઈની સંપત્તિ કોઈનું સ્મિત- - પરંતુ કોઈ પોતાના આંસુઓનો ફોટો મૂકતો નથી. કોઈ પોતાની નિષ્ફળતા નો વિડિયો વાયરલ કરતું નથી એટલે સરખામણી કર- - પેલા મને એવું લાગે છે કે આપડણે એ પણ યાદ રાખવું જોઈએ કે અ- - કેવાય ને કે આ આપડે લોકો પુસ્તક નથી વાંચતા- - માત્ર તેનું સુંદર મુખપ્રષ્ઠ જોઈ રહ્યા છીએ. તો અ- - આજે સૌથી મોટા એમ આપડે એમ કહી શકાય કે ચોર કોણ છે. પો પૈસા- - ચોરનાર નહી સમય ચોરનાર બરાબર ને એટલે કે- - આજના દિવસમાં જેમ તમે પણ કીધું કે કેટલાક નાણા બાળકો- - નો મતલબ કેવાય ને કે ઘણો સમય એમાં એમાં પસાર થઈ જાય છે લોકો એમાં વયા વ્યા જતા- - જાય છે એટલે એ ઘણીક વાર એવું બણે પણ છે કે આપણા હાથમાં રહેલો- - મોબાઈલ જે હોય- - છે ને એ ચોર બની જાય છે એ આપડો સમય બધો ચુરાવી લે છે એટલે પાંચ મિનટ- - ના બાણે શરુ થયેલું સ્ક્રોલિંગ ક્યારે કલાકોમાં ફેરવાઈ જાય છે તેની- - પણ ખબર નથી પડતી એક કેહેવત છે ને કે સમય અને ભરતી કોઈની રાહ જોતા નહી. એટલે કે ધન ગુમાવશો તો પાછું મેળવી શકાય- - સ્વાસ્થ્ય ગુમાવશો તો પ્રયત્નથી સુધારી પણ શકાય પરંતુ એક વાર- - વીતી ગયેલો સમય ક્યારેય પાછો ફરતો નથી. એટલે કેહેવાય કે સોશિયલ મીડિયા પર આપણે દુનિયાને- - બતાવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના જે પોતાની ઓળખ- - પાનો સમય જ્યો નથી. મને ઘણીક વાર એવું લાગે છે કે આપણે એક ક્ષણ વિચારવો જોઈએ. એટલે કે છેલ્લે ક્યારે આપડે કોઈ વૃક્ષ ના નીચે નિ રાંતે બેઠા હતા- - છેલ્લે ક્યારેય માતા પિતા સાથે નિસ્વાર્થ વાત કરી હતી. કે છેલ્લે ક્યારે ભગવાન નું સ્મરણ મોબાઈલ વગર કર્યું હતું- - એટલે મનુષ્યને માહિતી નથી મનથી જ્ઞાન મળે છે મને એવું લાગે છે- - કે સ્ક્રીન પ્રકાશ તો આપે છે પરંતુ અંતર આત્માને પ્રકાશ તો- - સદવિચાર જ આપી શકે છે એટલે આજની પેઢીને એવું થઈ ગયું છે કે એ બધું જાણે છે- - પણ ઘણી વાર પોતાને ઓળખતી નથી આપણે દુનિયાને પ્રભાવિત કરવાની દોડમાં છીએ પરંતુ- - તો કેવાય ને કે પોતાનું જે ચરિત્ર છે એ ઘડવાનું ભૂલી ગયા છીએ. એટલે મને ઘણીક વાર હું એવું માનું છું કે સાધન જયારે મર્યાદામાં રહે- - ત્યારે આશીર્વાદ બને છે અને મર્યાદા ઓળંગે ત્યારે બંધન બની જાય છે. એટલે સોશિયલ મીડિયા વાપરો એ એનું ના નથી- - પરંતુ એટલું જ કે તમારા હાથમાં રહે- - એટલે કે તમારું મન તમારો સમય અને તમારું જીવન તેના હાથમાં ન જવો જોઈએ- - એટલે અ હું એ પણ કેહેવા માંગુ છું કે વાવે તેવું લણે- - એટલે કે જો આપણેે કેહેવાય ને કે સમય નો દુરુપયોગ કરીશું. કે પછી સમયનો સદુપયોગ કરીશું તો ભવિષ્ય આપણું ઉજ્જવલ બને છે જો સમયને- - સમયે ને આપડે - - અ કેહેવાય ને કે સ્ક્રોલિંગમાં જ અ વેડફી શો તો પસ્તાવો જ લાગશે હાથમાં- - તો તમને શું લાગે મને ઘણીક વાર એવું મતલબ મનમાં એવા વિચારો પણ આવે છે
એકદમ કેવાય ને તમારી ક સાચી વાત છે એમ કે આપણે એ ઘણી વાર સોશિયલ મીડિયા ના કારણે જે આપણા આ કેહેવાય ને કે સારા સુંદર એવા દ્રશ્ય હોય છે એ આપણે ગુમાવી દેતા હોય છે અને એમના આપણે વિચાર નથી કરતા તો આપણેે અ સાચે કેહેવાય ને કે એક મને લાગે ટાઈમ આપણે ડિસાઈડ કરવો જોઈએ સોશિયલ મીડિયા માટે થઈને કે આટલી કલાક જ હું સોશિયલ મીડિયા વાપરીશ કે કેવું ને બાળકો માટે પેલા કેવું હતું કે અ હોય ને સ્કૂલનો જે ટાઈમ હોય એ ટાઈમે જવાનો ટાઈમે જવાનો ટીવી જોવાના ટાઇમિંગ રહેતા મને લાગે આપણે સોશિયલ મીડિયાનો પણ એવી રીતના એક ટાઈમિંગ જ ડિસાઇડ કરવો જોઈએ કે આટલા ટાઈમથી આપણે આટલા ટાઈમમાં જ આ સોશિયલ મીડિયા આપણે યુઝ કરશું અને અ કહેવાય ને કે જોતું પૂરતું જેમ કે અ આપણે કમ્પેર નહીં કરીએ એકબીજા થી ને કે આપણે આપણે જેવા છીએ એવા જ આપણે રહી સોશિયલ મીડિયા ઉપર તો એ વસ્તુ અગર આપણે કરશું ને તો જ આપણે આ કેહેવાય ને કે આગળની જે આપણી જિંદગી છે એમાં આપડણે સફળ બની શકીએ વધારે આપ કેવાયને કે કામ કરી શકશો સોશિયલ મીડિયા કારણે મને લાગે છે ઘણી આપડી કય ને પ્રોડક્ટિવિટી પણ મને લાગે ઓછી પણ થઈ ગઈ છે આપડણે પેલા કેટલું કેહેવાય ને માઈન્ડફુલ આપણે કામ કરતા હવે કેહેવાય ને કે વસ્તુઓ અ ઘણી ઈઝી થઈ ગઈ છે અને આપણે પણ કંટાળો કરી દઈ છે કે હા ઠીક છે એક કેવાય આળસ કરી ગયું છે આપણા બધાના મતલબ માઈન્ડ માં શરીરમાં કે ઓ એટલે કે સોશિયલ મીડિયા આપણે જોતા જોતા એટલાવાય થાકી જતા હોય છે આખો દુઃખો આપ માટે
તો એના કારણે જ ને આ બધી વસ્તુઓ આમે ને કે આપડણે હેલ્થ ઉપર આપણા અસર પડે છે ને આ બધી વસ્તુઓ પણ ઘણી થાય છે તો એટલે એ બી મને લાગે કે સોશિયલ મીડિયાના ઉપયોગો તો ઘણા બધા છે પણ જો દુરુપયોગો છે એના ઉપર આપણે થોડું ધ્યાન દેવું જોઈએ અને આપણેે જ નહીં તો મને લાગે કે બધાને જ જેમકે કહેવાય ને માતા પિતાને સૌથી વધારે આ બધી વસ્તુ પર ધ્યાન દેવું જોઈએ થોડો કેવાય ને કે કંટ્રોલ રાખવો છોકરા ઉપર અને આ મને લાગે સ્કૂલમાં જ આ વસ્તુઓ શીખવાડવી જોઈએ એટલે કે છોકરાઓ માતા પિતાનું તો માને જ નહી પણ હા સ્કૂલમાં આગર એ લોકોને કેહેશે ને જેમ કે કોઈના શિક્ષકો છે મોટા વડીલો તો જે એ લોકો માને અને કંટ્રોલમાં રહે છે જે ડિસપ્લીન લાગે અ આપણેે ઘરે આપવાનું પ્રયત્ન કરતા હોય સ્કૂલ થી જ આવતું હોય છોકરાઓમાં તો એ જ કે એ લોકોને આજે બધા જોઓ ને સ્માર્ટ ક્લાસ થઈ ગયા છે છોકરાઓને બધું જ ખબર પડ પડવા માંડી છે પણ બસ એવું છે કે આ છોકરાઓને એ વસ્તુઓ એક કહેવાય ને કે એક એજ પછી જ દેવામાં આવેને તો સારું કે પેલા કેવું છે અઢાર વર્ષ પછી કે વીસ વર્ષ પછી તમને ગાડી દેવામાં આવશે તમને લાઇસન્સ બનાવવામાં આવશે તમારું તો એ રીતના જ મને લાગે સોશિયલ મીડિયા માટે પણ છે ને એક એજ હોવી જોઈએ કે આ એજ પછી જ તમને સોશિયલ મીડિયા યુઝ કરવા પડશે ત્યારે જ મને લાગે છોકરાઓ ઘણા કે એને આગળ વધશે અને ઘણું સારું કરશે એમના જીવનમાં તો એ જ મને લાગે કે તમારી સાથે વાત કરીને આ ટોપિક ઉપર મને સાચે ઘણું સારું લાગ્યું અને ઘણા બધા મારા વિચારો એવા હતા જે કે ભયને આપણે ઘણા વખત તે એક હ કોક ને કેવા માંગતા હોય તો એ મેં તમને બતાવ્યા તો સાચું તમારું ધ્યાન રાખજો અને ફરી પાછા મળશું આપડે મને લાગે આવા નવા નવા ટોપિક સાથે આપણે વાત કરશું એકબીજાને આપણે વિચાર આપણે શેર કરશું એકબીજા સાથે તાં સુધી તમારુ ધ્યાન રાખો, આવજો.
ખરેખર મને પણ બહુ જ મજા આવે એવી વાતો કરીને એમ કેહેવાય ને કે ચાલો આજે આપડે પણ જીવનનો સંકલ્પ કરીએ કે જેમાં ટેકનોલોજી આપણા વિકાસ નું સાધન સાધન બને આપણા જીવનનો સ્વામી નહીં, બસ આજ પ્રાર્થના છે અને આજ સંદેશ છે. તો બસ આજનો આ તમારી જોડે વાત કરીને બહુ વધારે જાણીને મને પણ બહુ મજા આઈવી. આપણે ફરીથી મળીએ એક નવા ટોપિક સાથે ત્યાં સુધી તમે પણ તમારું ધ્યાન રાખો.